હા અવાજ આવે છે ને મારો
હા હા હવે આવે છે મારી આવે છે.
હા આવે છે તમારો અવાજ એકદમ ક્લિયર આવે બસ મજામાં.
ક શું કરતા હતા?
હ બસ જો છોકરાઓને હોમવર્ક કરાવીને સુવડાવી એકને
સાચી વાત આપણા બાઈરોને બધું ઘરનું હોવું જ કામ છે ને ક્યાં બહાર જવાનું બધું ઘરનું જ. કરવાનું પડે
હા
સાચી વાત
કેમ છે તમારે ત્યાં વાતાવરણ કેવું છે?
સારું છે આમ તો સારું કેહેવાય બા કે તડકો પડે છે વરસાદ નહીં આવતો વરસાદની ટાઈમ છે.
હા અમારે પણ એવું છે.
આવતો નહી એક એક દો વાર આવ તો ભાઈ એટલું સરસ નહી થય તો ઓછો
હા.
હવે ક્યાં એની જરૂર છે ને તો આવતું નહી.
હમ.
કિસાન લોકો બીજા કે કેટલા પરેશાન હોય ખેતી ન વરસાદ ના પડે તો
હા એજ ને વરસાદ જયારે અત્યારે વરસાદ વરસાદ ની ઋતુ છે તો આવવો જોઈએ.
અનેને બહુ જરૂરત છે વરસાદના પાણીની હવે
સાચું કીધું આપણે ખેતી માટે પણ એટલું જરૂરી છે વરસાદ, આખા વર્ષનું પાણી પણ આપડે વરસાદમાંથી જ મળે તો એના હિસાબે પાણીમાં પણ આપણને એમ થાય કે ભવિષ્યમાં તંગી રહી શકે એ બધી આપણને ચિંતા થાય અત્યારથી જ
હાચી વરસાદ નહીં પડે તો મંગીવાળો બી થાય કે કિસાન લોકોને બચારા ખેતી નહીં હોય તો હર ચીઝ મે ભાવ વધી જાય.
હા સાચું કીધું તમે. અહ વરસાદના થાય તો એના લીધે ઘણી બધી તકલીફો પડે આપણે પણ અહ પાણીની જરૂરિયાત તો આપણને કેટલી બધી હોય
ને એવી જગ્યા પડી હોયને તો બહુ બગાડ બી કીધુંને આપણે જરૂર હશે ને તો આવતોય જ હી ને
હા, સાચું કીધું, અમુક જગ્યાએ તો જ છે તો ઘણો બધો છે જ્યાં લોકો બહાર નથી નીકળી શકતા અને આપડે અહિયાં તો રાહ જોઈએ છે તો આવતો નથી
તો નઈ ને હવે એની બહુ જરૂરત છે વરસાદના પાણીની, ગામડામાં તો શું કરો તમને ખબર છે, કે આપડે ચોમાસાનું પાણી આવે છે ને તો મ ઘરના અંદર મોટા મોટા ખેતરને બધા ટાંકા કરાઈ દે નેઊં આખું ચોમાસા નું પાણી અંદર લોકો ભરી દે પછી બાર બાર મહિના હુંધી એવું પાણી ચલાવે છે.
હા અને ખેડૂતોને બી કેટ કેટલો વરસાદની જરૂરિયાત હોય અત્યારે બધો પાક એના ઉપર હોય એટલે
હાચી વાત એ ને એના પાણીના અંદર ફિટીક્રી નાખી દે ને તો પાણી જીવાત ના પડે એવું ને એવું થાય પાણી
હા, એટલે લોકો સાચવે છે વરસાદનું પાણી ઘણા ટાઈમ સુધી એ લોકો
હાચી વાત કિંમત બી કરવી જોએ પાણીની જોઈને વાપ વાપરવાનું આ જેમ તેમ ના વાપરવાય
હા, એતો તમે એકદમ બરોબર કીધું.
ઘરડા માણસ નહી કહેતા હવે જેટલો આપડે પાણી વધારે ડોળશો ને તો આ ઉપર જઈએ ને તો બી આપ આપું ભગવાન લેકો લેશે
હમ્મ.
એટલે જરૂર પર પરમાણે વાપરવાનું
હા, સાચું કીધું તમે કેમકે અત્યારે લોકો પાણીની એટલો બધો દુરુપયોગ કરતા છે. કે જયારે પાણીની તંગી થાય ત્યારે આપણને ખબર પડે કે પાણી વગ અગર ખરેખર કેવું જીવન છે.
હાચી વાત હૈ.
અહ ઘણા બધા શહેરોમાં અને એમાં જ્યાં પાણીની તંગી છે અહીં એ લોકો એકદમ કેવી રીતે જીવન જીવે છે આપણને હજુ ખ્યાલ પણ નથી.
હાચી વાત હે. આપડે તો મ્યુસિપ અમારે તો અહીંયા મ્યુનિસિપાલટીનું પાણી આવે બસ એક દિવસ છોડે ને એક દિવસ આવે તો એક દિવસભી દસ મિનિટ આવે તો એને કાલ હુદી પરમ એક દિવસ છોડીને ચલાવવું પડે જોય જોઈ ને
સાચું કીધું અમારે પણ હમણાં એવું જ છે પાણીમાં બો તંગી પડે છે એટલે આપડે બધા ગામમાં પણ પાણીનો એટલો વપરાશ થતો હોય એટલે અત્યારે પાણી વગર કેટલી તકલીફો પડે આપણ
તો પાણી તો પાણી વગર તો ઘડી ચાલે જ નહીં ને ગમે ત્યાં કામ કરીએ, ઘરમે પેલા પાણીની જરૂરત પડે આપડે
હા, એજને આપડે રસોઈમાં પાણી જોઈએ ઘરનું કઈ પણ કામ કરવું હોય તો પાણી વગર થોડું થાય.
હાચી વાત, આપડે ભગવાનની પૂજા કરીએ તો બી આપડે પાણી જોવે ને
હા હા અને અત્યારે બધા ઉદ્યોગોમાં પણ એટલી પાણીની જરૂર છે, ખાસ
હા.
એના વગર તો ઉદ્યોગો પણ અટકી જાય છે.
હાચી વાત હે, ને મારો છોકરોને બી મા મા મને જોવે ને ત્યાં મારા છોકરાં છોકરી બી સીખેલા હૈ. કે મમ્મી કેમ તું એટલુ ઓછું પાણી રેડે બો આપડે એવું કરવાનું તો મારા છોકરાને છોકરી બધી શીખી લે પાણીની બો કિંમત કરે, મટકા ઉપર પાણી પીતા હોય. તો અર્ધી ગ્લાસ લેવે પીએ, પૂરી ગિલાસ ના પરે તે કેમ કે આધી આધી ગ્લાસ એમ બહાર વહેંચ જાય ને મુંડો ટેકીને પીને મારે અધી ગિલાસ જ લેવાનો
હા સાચું કીધું તમે આપડે બાળકોને પણ એવું જ શીખ વાળવું જોઈએ કે જરૂરિયાત પૂરતું જ વા પાણી વાપરવાનું
હાચી વાત કેમ કે આપણે જોવે ને છોકરા તો આપણે જેમ કરે ને ગરમે જો જોવેએ તો
હા એ તો તમે સાચું કીધું બાળકો આપને જોઈ ને જ બધું કરવા ના હોય
હાચી વાતે પાણીની આપણે આપણે લો ઘરમે કિંમત કરીએ તો આપણે છોકરા લોકો બી જોતા હોય ને એના ગમે તે વસ્તુ ની વાત છે, આપણે ધર ગમે તે ગરમે બુ આમ ચિલ્લાવતા હો બુંમ પાડતા હો ગાળ કે બોલતા હો તોબી છોકરા સીખી જાય અને મને આપ જે ઘરમે જે રીતથી અમે શીકડાવશો ને જેવું છોકરા કરશે
હાચુ કીધું તમે અને પાણી તો આપને ખબર જ બધાને કે પાણી એ આપણા જીવન માટે પ્રથમ જરૂરિયાત છે, જેમ કે પશુ પક્ષીઓને હા પશુ પ ક્ષી ઓને આપણે માણસોને પછી અત્યારે બધા ઉદ્યોગોમાં ઝાડ ઝાડને વૃક્ષોને બધાને પાણીની ખુબ જ જરૂરિયાત છે, જો વરસાદ જ નહીં આવે તો આગળ જીવનમાં કેટલી બધી તકલીફ પડશે
હાચી વાત ઝાડ ને પાણી મલે તો બી જે ઝાડ મોટો થાય ને એ તો વો ભી સુકાઈ જાય
હા એટલે જો જાડવા પછી બરોબર વિકસિત નહી થાય તો જાડવા જ ઓછા થઈ જશે પાણી વગર સુકાવા લાગે ઝાડવા એટલે પછી જો વૃક્ષો ઓછા થઈ જાય તો પછી આપણે શું થાય કે આપણને પણ કાર્બન ડાયોક્સાઇડ વધારે પ પ્રમાણે હોય એટલે આપને સ્વાસ્થ્યને લઈતી લગતી પણ ઘણી બધી તકલીફો થવા લાગે
હાચી વાત આપણે તો ચાલો એક ટાઈમ પાણી ની આય તો આપણે ફિલ્ટરના બાટલા મલે છે, વોટરના તો આપણે લેન પી હકીએ લેકીન પેલા જા જીવ જનાવર પક્ષી એ બિચારા કયાતી પીએ વરસાદ ન પાણી અને નાડકા ભરેલા હોય તો એ જે વાતને પાણી મલેન વિચારો ને
હા એ તો તમે સાચું કીધું એ લોકોનો અ વરસાદ આવે તો એ લોકોને વગર માંગે પાણી મળી જાય પણ જો એ લોકોને અત્યારે હા અત્યારે પાણી પીવું હોય તો એ લોકો માટે પણ અઘરું થઈ ગયું છે. ભ જનાવર પશુ અને પાણી વગર ઘણી બધી મુસ
તુ નેમ મારા ઘરમે તો કાયમની રીત છે, હું સવાર મે ઊઠી ઉપર દાણાં ચૂકવું દાણા નાખવા જોશું ન પાણીનો ડોલ ભરીને મૂકું છું પક્ષીઓ માટે તો સવાર મેં હોય તો એટલા બધા પક્ષી ટે ટે કરતા ઉબા સે ઉપર આવે છે, ને માર તો રોજ કાયમના
હમ સારી બાબત છે.
કાયમની સવારમે ડોલ ઉઠે થેય પહેલાં સવાર મે ઉપર જાય ઢોલ મુકે ના ઉને પક્ષીઓના મા દાણા હાલે ને આઉને ઉપર તો બધા આવતા રે કાલ હુધી જાઉ તો બધું છાપ થઈ જાય ચોખ્ખું એકદમ કશું દાણો ના રે પાણી આણી કશું ની રેતો
હમ પશુ પક્ષીઓને પણ જરૂરિયાત તો પડે જ ને પાણીની તમે એક સારું કામ કરી રહ્યા છો કે એ લોકોની જરૂરિયાત પૂરી કરવી પણ આપડી ફરજ છે.
અને લોકોને બી પાણી નહી મળે તો બા મરી જાય ને, એના માટે આપણા માસ પાણીની બહુ જરૂર અને ચોમાસાના પાણીની તો બહુ જરૂરત છે આપણે.
હા, ના અત્યારે વરસાદની ઋતુ હોવા છતાં. અત્યારે વરસાદ નથી આવતો એના કારણે પણ કેટલી બધી મુસીબત આવી શકે આપણે. જેન કે, જો હા. હા એના કારણે એમ થાય કે ગ્લોબલ વોર્મિંગ પણ થઈ શકે એના કારણે પ્રદુષણ વધે એ બધી ઘણી બધી તકલીફો પડે.
અચછી વાત હ.
અને આગળ જતા બધું પાકને પણ નુકસાન થાય ને એ જે વાવેતર હોય ખેડૂતો ન એ પણ બગડી જાયને. ઘણી બધી તકલીફો થાય એના કારણે મોંઘવારી પણ વધે ને આપણા જીવનમાં આર્થિક રીતે પણ હ અસર કરે.
સાચી વાત, દરેક વસ્તુમાં ભાવ બી બળી જાય ને, એક સાલ વરસાદને આપ આપડે એક એક રસ તો વરસાદ નહી પડી્યોય તો મરી જાય આધા માણસ તો.
સાચું કીધું તમે.
પાણી વગેર પાણી વગેર તો ચાલતો જ ન નહી. એના માટે આપણે પાણીની તો કિંમત કરવું જ જોઈએ. ગમે જેમ પાણી નહી બગાડે બગાડ ઘણી જગ્યાએ આપણે નહીં દેખતા હોય નળ ખુલ્લા રાખીને વાહણ ઘસતા હોય નળ ખુલ્લા રાખીને લુગડા ધોતા હોય.
હા.
તો આપણે જેટલા આપણે લુકડાઉનમાં પાણી વેસ્ટ ના કરીએ એ તો એટલું તો વધારે પાણી રેડી જાય તમારે.
સાચું કીધું તમે આપણે જરૂરિયાત પૂરતું જ પાણી વાપરવું જોઈએ બાળકોને પણ શીખવાડવું જોઈએ. હા, જેમ જરૂરિયાત પૂરતું પાણી વાપરશું હું પાણીનો બચાવ કરીશું.
ત્યાં લોકોને તો ઘરમે બોરિંગ હોય ને તો બોરિંગમાં બી પાણી વરસાદ ચોમાસાનું પાણી પડે ને તો બોરિંગ બી બી વધારે પા બોરિંગ બી પાણી ભી સુકાઈ જાય.
હા.
વરસાદ પડે ને તો એને બી પોણી વ ઉપર આવી જાય ને તો વરસાદનું પાણી ના પડે તો ઓ બી પાણી બોરિંગ બી સુકાઈ જાય ને.
હા, હા.
એના માટે આપણે સમાસાનું પાણી પડવું જોએ ચોક્કસ ને જરૂરત છે આપણે.
હા, કારણ કે બધી જો ઋતુ એ આપડે જેમ કે જોઈએ કે સર પેલા શિયાળો આવે પછી ઉનાળો આવે ને ચોમાસું આવે જો આવું ઋ તુ અલગ અલગ ઋતુ આવેને આપડા શરીર માટેને સ્વાસ્થ્ય માટેને જીવન માટે ત્રણે ઋતુ નું બરાબર હોવું જરૂરી છે કેમકે એક પછી એક આવશે તો જ આપડું જીવન એકદમ વ્યવસ્થિત રીતે ચાલશે. જ હા કેમકે જો આપણે અહ તડકાની પણ સૂર્યની જે ઉનાળો આવે એમાં એનો જે પ્રકાશ મળે એના થી વાદળો બંધ થાયને વરસાદ આવે એના કારણે જ હા ચોમાસામાં વરસ સાદ પડે અને એ બધું આપડા જીવન માટે ખુબ જ જરૂરી છે.
જરૂરી છે મહત્ત્વપૂર્ણ કહેવાય આપણા માટે. ને વરસાદ પડવું જ જોઈએ. ચલો મન બહુ મસ્ત લાગ્યું ગમ્યું છે શીખવા બી મળ્યું છે પછી વાત કોલ કરીએ ચલો.
હા, ભલે ત્યારે.